હલો.
હલો ભાઈ.
કેમ છો ભાઈ તમે મજામાં છો ને બધા?
હા એકદમ મજામાં, હમણાં તો ઘરે જ. બધા બેસી રહેલા આરામથી, ટમે કેમ છો બઢા ઘરે તો સારા તો સે ને બઢા?
હા, એકદમ સારા છે. પરંટુ મેં તમને એના માટે ફોન કર્યો છે કે, હાલમાં સુ છે કે, અમારે ત્યાં અમારી બાજુ સુ છે કે, અમે ગામડામાં જે રહીએ છીએ ત્યાં વરસાદ ઋટુ પછી ચોમાસું અને સિયાળો અને ઉનાળો અને ત્રણ ઋતુ જેવી છે તે પરફેક્ટ ચાલ્યા કરે છે પરંટુ હમણાં થોડા ઘણા. ક્લાઇમેટમાં ચેન્જીસ જોવા મળી રહ્યો છે? સુ તમે જે સહેરમાં રહો છો ત્યાં તમારામાં કેવું હોય છે? આમ બરાબર ચાલી રહ્યું છે કે સિયાળામાં વરસાદ આ ચોમાસામાં વરસાદ વધુ પડી રહયો છે ને ગરમી વધારે પડી રહી છે એવ બધા ક્લાઇમેટ ચેન્જીસ તમારા ત્યાં પણ જોવા મળે છે તમારે ત્યાં જોવા મળે છે એવું?
હા ભાઈ અમારે અંગમાં પણ એવું બઢૂં બહુ જોવા મળશે કારણ કે, તમને ખબર જ છે આજના જમાનામાં આ વાતાવરણમાં કેટલું બધો ફેરફાર થઈ રહ્યો છે અને વાતાવણમાં એટલો બધો ફેરફાર થવાના કારણે કેટલુંક બધું, મતલબમાં, ઉનાળામાં કોઈ વાર વરસાદ પડી જાય છે, સિયાળામાં વરસાદ પડી જાય છે એ બધું ઠાયા કરસે પરંટુ પહેલા એવું ન હટુ, પહેલા મટલબમાં એકદમ સુધ હતું અને પેલા એટલું બધું મતલબમાં વાતાવરણમાં પ્રદુસણ ન હતું. જેના કારણે સુ કે, મતલબમાં, ત્યારે વરસાદના સમયે જ વરસાદ પડતો હતો, અને ચોમાસાના સમયે, એકદમ ત્યારે જ વરસાદ પડે અને સ્યાળામાં ઠંડી લાગે અને ગરમીમાં ગરમી પડતી હતી, પરંતુ હમણાં તો મતલબમાં, દિવસના ઠંડી લાગે, બપોરે તાપ લાગે, સાંજે વરસાદ પણ આવી જાય, એવું ગમે ત્યારે થઈ શકે છે. તો જેઠી કરીને આ બધા ક્લાઇમેટ ચેન્જ આપણે હમણાં જોવા મળે છે કારણ કે થોડુંક પ્રડુસણ પણ વઢી ગયું છે અને ગ્લોબલ વોર્મિંગની પણ કેટલીક બધી ચિંતાઓ થઈ રહી છે.
હા એ વાટ ટો ટદ્દન સાચી છે અને પેલા સુ હતું કે પેલા અમને બહુ ઘણા બધા પ્રોબ્લેમ્સો આવ્યા હટા જોવા મળ્યા હટા, પરંટુ હમણાં કોરોના વસ ગયા, કોરોનામાં તો ભયંકર બીમારીઓને ફેલાય ઘણું બધું, પરંટુ લોકો ઘરે રહિયા, એટલે પ્રડુસણ ઓછું થયું તેના કારણે ક્લાઈમેટમાં થોડો ઘણો સુધારો થયેલો જોવા મળેલો હતો, કારણ કે કોરોનાનો સમય ત્રણ ચાર વર્ષ માટે ચાલ્યો હતો, તો પહેલા બે ત્રણ વર્ષ પછી અમને ક્લાઇમેટમાં જોવા મળ્યું હતું પરંતુ પાછો લોકડાઉન ખુલી ગયું, અને જે કચરો હટુ તે ગમે ટેમ ફેંકવા લાગ્યા લોકો તો તેના કારણે પાછું પ્રદુષણનું પ્રમાણ વધી ગયું છે. એટલે અમારી બાજુ શું છે કે, ચોમાસાની ઋટુમાં તો વરસાદ તો પડે જ છે, પરંટુ કોઈ વાર ખુબ જ ઘણો બધો વરસાદ પડી જાય છે, કા તો કોઈ વાર ખુબ જ ઓછો વરસાદ આવે છે, એટલે કે લીલો દુકાળ પડે છે અને કોઈ વાર સૂકો ડુકાડ પડે છે એમ ઘણા બધા ફેરફારો થતા રહેવા મળે છે, અને હાલમાં શું છે કે અમારે ત્યાં જે કેરીનો પાક લેવામાં આવે છે ગામડામાં, તોઅવે તેમાં એવું જોવા મળ્યું હટુ કે વરસાદ એમ તો નહીં પડતો હતો દર વર્ષે, કારણ કે અમારો મેમાં, મેની એન્ડિંગ સુધીમાં જે મેની લાસ્ટ ડેટ આવે છે, ત્રીસ તારીખ, ત્યાં સુધી અમારો બધો પાક ઉતારી લઈએ છીએ, પરંટુ આ વખતે શું છે કે મે ની પંદર થી સોળ તારીખ બાજુ જેટલો ભયંકર વરસાદ આવ્યો, અને જે વાવાઝોડો આવ્યો છે ટાવુ, ટાવુટે નામનું, તેના કારણે અમારે ત્યાં સુ છે, બધો પાક નીચે ખરી પડ્યો હતો, અને આજુબાજુના લોકોએ પાક પણ વળી ગયા હતા એટલે એમને થોડા ઘણા પણ પૈસા મળ્યા નહી હતા, અને એ પાકમાં કેવું ખ હતું કે અમારી જે કેરેટ અમે જે કેરી વેચે છે, જે કિલો, વીસ કિલો પ્રમાણે વેચે છે, એક મણ જેવું થાય, તો એ કેરેટ અમે વેચી, આખું કેરેટ અમને એના પર બે થી ત્રણ હજાર રૂપિયા મળતા હતા, પરંતુ એ જ ફલ, એ જ કેરી જે પવનના કારણે જે પડી ગઈ, જે ક્લાઇમેટ ચેન્જસના કારણે તો એના અમને સો રૂપિયા જ મળ્યા અને કેટલાક વા વેપારીઓ હતા તે તો લેવા માટે પણ તૈયાર નહીં હતા, કારણ કે એ બધી કેરી બગડી ગઈ હટી. એટલે અમે બઢા ઘણા બઢા મુસીબતમાં મુકાઈ ગયા હટા, પરંટુ ધીરે ધીરે એ બઢૂ સારું થઈ ગયું અને હાલમાં ટો અમે, આ જે પ્રદુષણ છે ક્લાઇમેટ ચેન્જ થાય છે તેના ખિલાફ અમે અવાજ ઉઠાવએ છીએ, અને જે પ્રદૂષણનું મેન રીઝન એટલે જોવા જઈએ તો આ આપણું જે ગ્લોબલ વોર્મિંગ છે તેના કારણે થતું હોય છે, કારણ કે ગો, ગ્લોબલ વોર્મિંગમાં આમ ખાડા એટલે કે ગાભડા જેવા પડેલા જોવા મળે છે, જેના કારણે સૂર્યના પ્રકાશો આપણા પૃથ્ઠી પર સીધા પડે છે, અને કોઈ વાર શું છે કે એ પ્રકાશ જો આપણે શરીર પર જો સીધા પડ તો આપડી ચામડીના રોગ અને ઘણા બીજા, ઘણા બધા ભયંકર રોગ, કોઈ વાર તો આપણને આંખે દેખવાનું બંધ થઈ જાય, કોઈ વાર અવાજ આવવા સાભળવાનું બંધ થઈ જાય, એમ ઘણા બધા રોગો થવાની સંભ વના રહેલી છે, એટલે જેમ બને તેમ આમનું પ્રદૂસનનું પ્રમાન ડી જ રહ્યા છે, અને એ બધું સારું પણ છે. પણ એ માટે અમે વૃક્ષારોપણ કરીએ છીએ, અને પ્લાસ્ટિકનો જેમ બને ઓછો ઉપયોગ કરે છે, અને જેમ બને એમ રીસકલ જે પ્લાસ્ટિક હોય છેને, રીસાયકલ કરવામાં અમે માનીએ છીએ, એના કારણે બ્લોકસને બ્લોક હોય કે પછી રસ્તા બનાવવામાં આવે છે, એટલે ખુબ જ સારી બાબત ગણાય છે. અને હવામાનના કારણે અમારા કેરી પાકમાં પણ સુધારો થયો છે હવે ધીરે ધીરે, વચ્ચે જે તમને મેં જણાવ્યું કે તાઉટે આવ્યો હતો ટો તેને કારણે નુકસાન થયું હતું, પરંટુ હાલમાં જોવા જઈએ તો ખુબ જ સારી પરિસ્થિતિ થઈ ગઈ છે, અને કેરીના પાકમાં પણ મજા હવે લાગી છે, અને હવે સુ છે કે ચોમાસાની ઋટુ આવવાની છે. એટલે અમે કલટાણ ને એવું નાખી દીધું છેું. અને હવે ચોમાસી ઋતુ માં શું છે કે હમણાં તો ઉનાળ હોય એટલે ગરમીનું પ્રમાણ ખુબ વધારે છે, એમ તો વરસાદ ચાલુ થઈ જવો જોઈએ પણ હજુ વરસાદ ચાલુ થયો નથી, દરરોજ પવન પહેલા જે નોર્મલી કાઢતો હતો તેના કરતાં વધારે પવન આવી રહ્યો છે, કારણ કે અમારે ત્યાં દરિયા કિનારો નજીક જ છે એટલે અમને પવન લાગે જ છે, તો જરૂરી પણ છે કારણ કે પવન જોવાનું બંધ થઈ જશે તો અહિયાં અમને ખુબ જ તાપ લાગશે, એટલે અમારે ત્યાં શું છે- એમ નોર્મલી ચોત્રીસ થી પાત્રીસ સેલ્સિયસ તામાન હોય છે. પરંતુ જો વાતાવરણ ચેન્જ થયું, તો એકતાલીસ બેતાલીસ પણ થઈ જાય છે અને જ એટલું થયું તો અમને ઘણું બધું નુકસાન થાય છે, અને હવે શું છે કે ચોમાસામાં અમે કલટા નાખશું તો એનું પરિણામ અમને, આવતા વર્ષે જે કેરીન પાક ઉતારશું ત્યારે થશે, એટલે અમને તો ખુબ જ ગમે છે. કલ્ટર પણ, અને કેટલાક લોકો કલ્ટર વગર ની કેરી હા એછેરીફેસન હોય છે, એ લોકોને એવું લાગે છે કે અંદર એટલે દવા નાખેલી હોય છે, પરંતુ હાલમાં જોવા જઈએ તો કોઈ પણ માર્કેટમાં જઈએ તો કલ્ટર વગર ની કેરી આવતી જ નથી કારણ કે જો આપણે કલ્ટર લખવાનો ટાળીશું, તો અહિયાં કેરી જ નહી આવશે, તમારે શું કેવું તમે પણ આ કલમ જે તમારી હશે, તમારી વાડી હશે ત્યાં તમે પણ કલ્ટર ને અને ખાતર નુ દબવાનું એકાઉન્ટ કરતા જ હશોને?
કરવું જ પડે છે કારણ કે, જો આપડે એ બધું ના કરશું તો ખૂબ જ વધારે તકલીફ થઈ જવાની છે અને, આપણે એવું બધું તો કરવું જ પડે કારણ કે, આ બધા વાતાવરણમાં જેટલા બધા ચેન્જીસ થઈ રહ્યા છે ને જેના કારણે એવું બધું થઈ રહ્યું છે અને તમને ખબર છે કે પ્રદુષણ જ એટલું બધું વધી ગયું છે કે હવે આપડણે, એ બધી તકલીફ તો થવાની જ છે અને આગળ જતા એવી બધી તકલીફ, હજુ વધારે થશે જો, આપડણે એવું બધું પ્રદુષણ કર્યા જ કરશું અને જો આપડે વૃક્ષો જો ન વાયવા ને તો ખુબ જ વધારે એવી તકલીફ થઈ જવાની છે, કારણ કે વૃક્ષ વૃક્ષમાં, મતલબ આપણી દુનિયામાં એટલા બધા વૃક્ષો છે મેં કે વાંચેલું હતું કે, કે તેના કરતાં તો વધારે મતલબમાં આ આ દુનિયામાં જેટલા સ્ટાર છે એના કરતાં વધારે તો આપણા દુનિયામાં વૃક્ષો છે પરંતુ છે, ને વૃક્ષો એટલા બધા કટ થઈ રહ્યા છે કે આપડણે વાટને જ ના પૂછો ધીક ને, એક એક સમય એવો કે વૃક્ષો રેવાના જ નથી જેથી કરીને આપણે ઓક્સિજન ની ખુબ જ એવી, ટંકી થઈ જવાની છે જેથી કરીને આપણે વૃક્ષો વાવાઝએ અને એકદમ શુદ્ધ હોવા આપને તો મળી શકે છે, એથી પ્રદુષણ પણ ઓછો રહેશે અને ગ્લોબલ વોર્મિંગ પણ ખુબ જ સારી થઈ જશે અને આપણને ગરમી પણ ઓછી લાગશે.
હા તમારી વાત એકદમ સાચી છે અને હાલમાં તો શું છે કે આજે અવે તો ચોમાસાનીઋટુ ઓ આવા ની છે, તો અમે ચોમાસામાં એમ તો આ ગયા વર્ષે અમે ફિલિપીન્સ છે, થાઈલેન્ડ છે, ન્યુઝીલેન્ડ છે, એમ ને સ્વઝરલેન્ડ છે એ ઘણા બધા સ્થળોની મુલાકાત લીધી, હતી અને ખુબ જ મજા પણ આવી હતી. પરંતુ આ વખતે અમે એવું વિચારી રહ્યા છીએ કે જે ચોમાસાની ઋટુ છે, તો અમારા એટલે બાજુના રાજ્યમાં જેટલું સુંદર છે કે મહારાષ્ટ્ર જેટલું સુંદર છે તો અમે પછી બહારના દેશનું વિદેશો શું કામ ફરવા જાય છીએ, પરંતુ અમને વિદેશોમાં પણ ખૂબ જ ગમે છે કારણ કે ત્યાંની રહેણી કરણી જોઈ, ત્યાંનું અમે શીખ્યા ત્યાંનું ચલણ કેવું છે ત્યાંના લોકો કેવા છે, એ લોકો કેટલીક સ્વચ્છતા રાખે છે કેટલીક જગ્યાએ ગંદકી પણ જોવા મળી હતી, પરંતુ ત્યાં પણ સુધારો કરવામાં આવ્યો છે અમે કેટલીક એવા દેશોમાં પણ ગયા જે આપણા દેશ કરતાં પછાત છે અને ત્યાં અમે જોયું અને શીખ્યા એ લોકોનું ભોજન કેવું હોય છે કેવી રીતે બીજા સાથે વાતચીત કરે છે, અને ન્યુઝીલેન્ડમાં તો એવું હતું કે બાજુ બાાજુમાં ઘેર હરાટું પણ એ લોકો બહાર પણ નહીં નીકળતા હતા, અને ત્યાંના દ્રશ્યો પણ જોઈ આપણે ત્યાં શું છે કે આપણે ત્યાં ગટર ખુલ્લી જોવા મળે છે વરસાદના કારણે પાણી પર રહી જાય છે, પરંતુ ત્યાં એવું નથીઠતું નથી ત્યાં એકદમ મસ્ત હોય છે એકદમ વ્યુ પણ જોવાનો આનંદ મજા આવ્યા કરવું હોય છે, એટલે મને તો ખુબ જ ગમ્યું, અને આ વખતે અમે મહારાષ્ટ્ર જોવા જઈએવા જવાનો પ્લાન બનાવી રહ્યા છીએ, પરંતુ મહારાષ્ટ્રમાં મને એ વાત ન બીક લાગે છે કે ત્યાં જે પૂરતી સગવડ નથી, જે અમે જે ન્યુઝીલેન્ડને થાઈલેન્ડ ગયા હતા, ત્યાં તો રસ્તાઓને ઘણું બધું હતું અને થાાઈલેન્ડ ની વાત કરું તો થાાઈલેન્ડમાં તો શું છે, નજારા તો જોવા મળે છે પરંતુ ત્યાંની જે પાર્ટી હોય છે તે ખુબ જ અનોખી હોય છે અને ત્યાં ત્યાંની પાર્ટી નહીં જોઈ તો આપડણે, આપણા દેશની પાર્ટી કરતા તો એકદમ ડબલ હોય છે એકદમ મજા આવી જાય છે. છે અને એ લોકોની રહેની ગણી પણ ખુબ જ સારી હોય છે, એટલે મજા હોય છે અને અહિયાં શું છે કે મહારાષ્ટ્રમાં એટલા બધા પૂરતા રસ્તાની સગવડ અને નેટવર્કની સગવડ નથી, એટલું બધું ડેવલપ નથી થયું, એટલે અમે એ જગ્યા જવાનું ટાળતા હોઈએ છીએ, પરંતુ આ વખતે અમે સોસલ મીડિયા પર અને પછી ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે અને જે યુટ્યુબ છે, એના માધ્યમ દ્વારા જોયું અને લોકો ફરવા જાય તો, અમે ત્યાંનું જે દ્રશ્ય જોયા તો અમને એવું લાગ્યું કે અમારે પણ એક વખત આ વખતે ત્યાં મુલાકાત લેવી જોઈએ કારણ કે, આમ સુંદર પણ છે અને બીજા દેશ એપ મા જોઈ ને આપણે પૈસાનો ખર્ચ કરવો એના કરતા આપણા દેશમાં રહીને આપણા દેશના લોકોની આવક વધે તે માટે ખર્ચ કરીએ તો અમને એવું લાગ્યું, તો મારો પ્રોગ્રામ એવો છે કે અમે બે અઠવાડિયાનો પ્રોગ્રામ બનાવીશું અને અમે બ્લોક પણ બનાવીએ એલે દર વખતેની જે માફ અમે અમારા રાજ્યમાં એટલે ત્યાં અચાનક બ્લોગ બનાવશું તો અમને વ્યૂ પણ મળશે ને અમને સારા એવા વ્યૂ મળે એવી તો અમે ઉમીદ રાખીએ જછીએ અને અમારા વ્યુ બ્લોગ એમ તો સારા હોય છે બધા બ્લોગ પરમ મિલિયન મિલિયનમાં જઈએ છીએ, પરંતુ આ ક્લાઇમેટ ચેન્જના કારણે કોઈ વાર અમે બ્લોગ બવાનો અમારાથી સંભવતો નથી કારણ કે અમને અત્યારે અ કે અઠવાડિયા ન બ્લોગ દવાનો અમે નક્કી કરીએ છે અને સોશિયલ મીડિયા પર જણાવએ પણ છે, પરંતુ જો કોઈ ક્લાઇમેટ ચેન્જ થઈ જાય તો એના કારણેથી અમારેથી ફરી શક નથી એટલે અમારો બ્લોગ પણ આવવાનું બંધ થઈ જાય છે, તો લોકોની થોડી ઘણી કોમેન્ટ પણ આવે છે, પરંતુ અમે એ લોક ને કન્વીન્સ કરી લે છે વાત કરીને, એટલે મને તો ગમે જ છે, પરંતુ આ વખતે અમે પ્લાન જોયો છે ત્યાંનું તાપમાન અઠવાડિયા બે અઠવાડિયાનું તાપમાન પણ જઈ રહલું છે. એકદમ વરસાદ પણ અમુ દિવસ આનો છે, એટલે અમે બ્લોક્સમાં બધું પણ જણાવશો પણ કે અમે કેવી રીતે રહહી્યા કેટલો ખર્ચો થયો? કેવી રીતે ગયા? અને તમારે જો અમારે જે અમે જે રસ્તે ગયા, તે રસ્તે જો જવું હોય, તો તમે ક્યાં રહેવું? ક્યાં સ્ટે કરવો જોઈએ? કઈ હોટલ ખાવું જોઈએ? એમ બધું જણાવ્યું છે એટલે મને તો મજા આવશે, હું આશા રાખું કે તમે પણ આવશે તો શું તમે આવસો તમે મહારાષ્ટ્રમા તમે તો ફરી જલા હશો, તો તમે
હા ભાઈ એવું બધું તો મારે જણાવવું હતું તમને કારણ કે, આ બધી વસ્તુ આપડણે બધાને જણાવું જોએ, જેથી કરીને બધાને પણ થોડોક ઉત્સાહ મળે અને તે બધા પણ તેવું સારું કામ કરે કારણ કે, જો આપણે બધાને ન જણાવીશું ને તો બધાને એવું થશે કે આ બધું કરવાનો કોઈ ફાયદો નથી, તેથી કરીને આપણે બધું બધાને જણાવવું જોઈએ અને બધાને બતાવવું જોઈએ કે, આપણે એવું કરીએ તો મતલબમાં સારું કામ થઈ જશે.
હા ચાલો તો મળશું કોઈ વાર ત્યારે આપડે ફરવા જશું અનેરી આશા રાખું છું કે આ મહારાષ્ટ્ર આપણે સાઈ જશું અને બ્લોગ પણ બનાવશું કારણ કે મને પણ ઈ્છા થઈ ગઈ છે બ્લોગસ બનાવાની કારણ કે લોકો ના બ્લોગ જોઈને જોઈને મજા આવી છે અને હું ખુદ પણ બનાવું છું એટલે મજા આવશે તમારી સાથે બ્લોગ કરવાની ચાલો મળીશ. અત્યારે વાત કરશું.
હા. ભાઈ ચાલો.